બસ ફાઈન કેમ છો તમે?
હા એકદમ મજામાં જાણે મારી છે ને તબિયત થોડા દિવસ પહેલા છે ને થોડી નરમ ગરમ હતી મને સારું નહ હતું ખબર નહ બહુજ શરદી ખાંસી થઈ ગયેલા હતા અને અને તે છે ને શરીર બી આખું તૂટે એવું થઈ ગયું અને મને તો છે ને તે કઈ સૂજ જ નહી પડતી તી બસ આખો દિવસ હ સુઈ જ રહું સુઈ જ રહું જાણે ડોક્ટરે બી એવી દવા આપેલી કે એનાથી સારું થાય એવું તો લાગતું જ ની પણ મને ઊંઘ જ આવ્યા કરે બસ મને કઈ કામ જ નહી સૂજ પડે. બસ આખો દિવસ તો ઊંઘતી જ હતી ખબર નઈ કેમ ડોક્ટરને પૂછે તો થઈ જશે સારું બે દિવસમાં થઈ જશે સારું. તમને દવાનો કોર્સ જશે ને મારી આટલી દવા તમે પૂરી કરશો ને એટલે સારું થઈ જશે એમ જ કર્યા કરતા હતા. પછી ખબર નહી જરાક આમ તેમ કર્યું પણ થોડું સારું છે અત્યારે તો ઘણું સારું છે મને.
બરાબર છે ના એ તો હું એ પણ તમારું જોયું હતું તમે બહુ જ માંદા હતા અને ઘણા દિવસો સુધી માંદા રહ્યા એટલે મને એમ હતું કે તમે બરાબર છે કે તમે દમ દ સમયસર દવા કરાવી પણ ઘણી વખતે છે ને આપણે આ બધી દવાઓ જે આપણી એલોપેથિક જે દવાઓ જે ડોક્ટરો આપણને આપે છે ને તેનું એટલું અસર નથી કરતું અને કોઈ અમ હવે છે ને લોકોનો છે ને ઝુકાવ છે ને આયુર્વેદિક દવાઓ પર ઘણો થવા લાગ્યો છે તેવું મને એવું લાગે છે અને આપણું તો ભારતની સંસ્કૃતિ તો આયુર્વેદાને બહુ જ ઘણું જ એવું મહત્વ આપે છે અને આપણે તો આપણા આયુર્વેદા ઘણા ઘણા વર્ષો જૂનું છે અને બધી બીમારીઓનો ઈલાજ છે ને આયુર્વેદામાં છે બસ થોડુંક તમારે છે ને કે આમ સંયમ રાખવું પડે અને સંયમથી જો તમે એકદમ બરાબરથી જો આયુર્વેદિક મા દવાઓનો ઉપયોગ કરો અને એનાવા માટે સમજો તો તમારે છે ને એના ઘણા બધા ફાયદા થાય છે એટલે જો એક તો છે ને કે આયુર્વેદિક દવાઓ છે ને કુદરતી જડીબુટી અને પ્રાકૃતિક ઘટ ટકો માથી બનેલી હોય છે જેના કારણે તે શું છે કે શરીરમાં તે વધુ સુરક્ષિત માનવામાં આવે છે કે તમે એલોપેથિકમાં તો છે ને કે તમે જાઓ એટલે મોટ તમારા શરીરમાં જાય એટલે જતે દિવસે તમારી કિડની પર અસર કરે ત્યારે આયુર્વેદ ઘડીકમાં છે ને આડઅસર કોઈ હોતી નથી અને આયુર્વેદિક દવાઓનો એક મોટો ફાયદો એ છે કે તેમના સાઈડ ઇફેક્ટ ખૂબ ઓછા હોય છે ખાસ કરીને જયારે તેમ તેને યોગ્ય રીતે અને નિશાાનત મતલબ આયુર્વેદિક ના મોટા નિશાાનને તમે બતાવો અને એની સલાહથી લવ તો એનો ફાયદો કઈ અલગ જ હોય છે અને હા દવાઓ માત્ર રોગોને દૂર કરતી જ નથી પરંતુ શરીરની અંદરથી પણ મજબૂત બનાવે છે. અને રોગ પ્રતિકારક શક્તિ વધ વધારવામાં મદદ કરે છે શું કેવું તમારું
હા એકદમ સાચી વાત છે તમારી મેં તમને આગળ કીધું તેમ કે ડોક્ટરની પાસે ગઈ હતી ને તો એમણે મને જે દવા આપી હતી ને એના લીધે છે ને કે મને સારું જ નહી લાગતું હતું અને ઊંઘ જેવી જ આવ્યા કરતી હતી પણ પછી છે ને જાણે મારા આડોસ પડોશ વાળા એ તો મને કીધું જ કે તમે છે ને આ બધું તમે સાઈડ પર મૂકો અને તમે છે ને તે ઘરના બનેલા ઉકાળા પીઓ તો તેના માટે છે ને જે રેસીપી આપવાની હતી ને એ ભી એ લોકોએ જ મને આપેલી હતી કે તમે જાણે એમ કે કે ગરમ પાણી ના નાશ લેવો પછી એમ કે કે તમે જાણે કે ત્રિફલા ચૂરણ આવે છે પછી સીતોપલાદી ચૂરણ આવે છે એ બધા ચૂરણ તમે ખાવો અને નિયમિતતાથી તમે એનું સેવન કરો પછી છે ને જેથી મધ નું મૂળિું આવે છે એ પણ તમારે મધમાં ઘસવાનું આવે અને મારી તો પરિસ્થિતિ એવી થઈ ગયેલી હતી ને કે જાણે મારાથી તો છે ને તે કઈ પણ ગળાતું ની હતું મને ટોન્સિલ બહુ ઉભરાય આવેલા હતા એના લીધે છે ને મારાથી બોલાતું બી ની હતું તો તેના માટે પણ એમણે ચોખ્ખું જ કીધું કે તમે કોઈ પણ જાતની છે ને ગોળીને એવું બધું નય લવો એ બધાની આડઅસર હોય છે. અને એ છેને તમારા કિડની કા તો લીવરને એ બધાને અફેક્ટ કરે જ છે એના કરતા બેટર કે તમે છે ને મધ અને મીઠાના કોગળા કરો પાણીમાં નાખીને અને તમે એ જ રીતે સારા થાવ કારણ કે ડોક્ટર પાસે જઈએ એટલે ડોક્ટર તો શું કરે આપણને ટોનિક આપ આપી દેય દવા આપી દેય અને એમ કેય કે આ ટન આ અ બેટાડીન ના કોગળા કરજો આ દવા ના કોગળા કરજો તમને ત્રણ ચાર દિવસમાં સારું જ થઈ જશે નહી સારું થાય તો પછી ફરી મારા પાસે આવજો પણ ફરી આવ્યા પાછા એમની પાસે જયા પછી એક તો દુનિયાભરના પૈસા લઈ લે કન્સલ્ટિંગ ફી બી હવે તો બધી વઘ વધારી નાખી કારણ કે મોંઘવારી વધી તો જાણે એ લોકોને બી મોંઘવારી લાગે એટલે એ લોકો તો પૈસા બે ફાર્મ આપડી પાસેથી લે જરાક બતાવવા જાય એટલે આ રૂપિયા તમારે આપી દેવાના પછી બીજી દવા આપાય પ દવા લઈ એટલે તે દવાના બી આપડા પૈસા થાય એમ કરીને આપણે એટલું બધું થઈ જાય એટલે એના કરતા તો મેં વિચાર્યું કે આપણેે ઘરનું ઈલાજ જ સારો અને આયુર્વેદિક ડોક્ટરો પાસે કરતા આયુર્વેદિક દવાઓ ઉપર જ અ નિર્ભર કરવું જોઈએ કારણ કે આપણા છે શરીરને નુકસાન કરતી નથી ધારોકે આપણને સારી થતા વાર કરે છે સારું થતા આપણને વાર લાગે પણ એ છે ને આપણા શરીરને કોઈ રીતની છે ને આડઅસર નથી કરતી બીજું કે મેં એટલું એ બીજું વસ્તુ બી જોય કે આયુર્વેદિક દવામાં છે ને કે આપડા શરીરની જે કમી હોય ને એ કમી પણ એ એ પૂરી કરે છે એટલે આપણું શરીર છે ને એકદમ સ્વસ્થ સારું અને આપણી રોગ પ્રતિકારક શક્તિ બી વધે અને ઘણી બધી દવાઓ તો છે ને આપડા કિચન માંથી જ મળી જાય જે આપણે રોજના ખાતા જ હોઈ પણ આપણને ખબર જ નથી કે આપણે એનું સેવન કરીએ છે આપણે
બરાબર છે બરાબર છે આયુર્વેદિક સારવાર ને લાંબા ગાળે લાભદાયક હોય છે કારણ કે તે રોગોનો છે ને મૂળ કારણને દૂર કરવાની કોશિશ કરે છે એટલે એને સારું અસર કરવામાં થોડો સમય લાગે કરે છે એટલે આપણે છે ને થોડુંક ધીરજ રાખવું જોઈએ જો આપણે આયુર્વેદા વેદિક દવાઓ કરાવતા હોય ને તો આપણને થોડુંક ધીરજ રાખવું જોઈએ અને આજકાલના લોકો છે ને ઘણા લોકો છે ને તણાવ થાક અને જીવનશૈલીની સંબંધિત સમસ્યાઓ માટે આયુર્વેદિક ઉપચારને જ પસંદ કરે છે અને આયુર્વેદમાં યોગ અને બીજું એમ કહીએ કે સ્વાસ્થ આહાર સ્વસ્થ આહાર પણ ભાર મૂકવામાં આવે છે કે ખાલી તમે દવાઓ નહી એવું તમારે આહાર પર પણ તમારું ધ્યાન આપવું જોઈએ કે પછી તમે જો આયુર્વેદિક દવાઓ લવ અને પછી તમે તેલ મસાલા વાળું ને બહારનું બધું અ જમવાનું જમો તો એ તમારી જે અસર છે એ એવી જોએ તેવી થતી નથી એટલે તમારું અખું તમારે જો તમે એકવાર દવા ચાલુ કરો ને આયુર્વેદિક તમારે તમારી જીવનશૈલી આખી બદલવી પડે તમારે બરાબર ઊંઘ લેવી પડે સરખો ખોરાક લેવો પડે સરખું પ્રમાણમાં પાણી પીવું પડે અને અમુક વસ્તુ તો ખોરાકમાં જો તમારા નિશાનત તે ના પાડી હોય કે નહીં ખાવાની કે નહીં લેવાની તો તે વસ્તુ પણ તમારે એના પર કાપ મૂકવાનો કાં તો બંધ કરી દેવાની ને આ બધું તમારે પરેજીને આ બધું તમે બરાબર કરશો તો જ તમારે આયુર્વેદિકનોો ફાયદો થશે આયુર્વેદિક દવાઓનો ફાયદો થશે અને જો તમે કંટાળ્યા એટલે હવે શું છે કે લોકોને થોડુંક કંટાળે પણ છે કે ભય આટલી બધી પરેજી કોણ કરે ઘણી વાર એવું થઈ જાય કે માણસ કંટાળે કારણ કે હવે આયુર્વેદિક દવાઓ અસર કરવામાં ભી થોડોક સમય લગાડે તે ઉપરાંત આ બધું પણ હોય કે ભાઈ તમારે ખાવા પીવામાં બી પરેજી રાખવાની એટલે લોકોને એમ થાય કે છોડને આ બધી આટલી બધી માથાકૂટ કરવા કરતા હું એલોપેથિક દવા લઈ આવ ડોક્ટર ને મળી આવ છું ને બીજી હજી જોએ તો ઈન્જેક્શન ભી આપી દે તો કઈ વાંધો નને ફટાફટ આપડણે ઉભા થઈને બીજા દિવસે કામે જવાનું છે કા તો આપણેે બીજા દિવસે કઈક આપડા પ્લાન્સ બનાવેલા છે ગોઠવેલા છે કઈક ફરવા જવાનું છે ક્યાંક શું ક્યાં જવાનું છે એટલે એવી બધી એ લોકોના લોકોના વિચારો હોય એટલે એ લોકોને શું છે કે આયુર્વેદિક તરફ થોડા જતા નથી પણ હવે જે પહેલાના લોકો છે આપણા દાદી નાની લો છે તે લોકો પાસે છે ને હર અ નાની મોટી બીમારી નો ઈલાજ તો ઘરમાં ઘરના રસોડામાંથી જ મળી જતું કે ભાઈ ચાલો આંગળી કપાઈ ગઈ એટલે ફટાકથી હડદ દબાવી દીધી કે કંઈક આપણે અ તરત જ કઈ બી બળી બળી બી ગયા તો કે કોઈ કઈ કપાઈ ગયું કે વાગી ગયું કે તરત જ હળદ હળદર લગાવી દઈ કે કઈ મોચા આવી ગયું તો હળદ ચૂના નો લેપ લગાવી દઈએ કે ભાઈ કઈક જા જા કોઈ કઈક ડંખ મારી ગયું કે જાનવર કઈ કડી ગયું. કે તરત એના ઉપર નિમક ઘસી મીઠું ઘસી નાખવાનું એટલે શું છે કે એનું ઝેર ન અસર ન થાય એટલે આવી બધી અમુક અમુક બધી જે નાની મોટી અ વસ્તુઓ એની જાણ તો છે ને બધાને થોડુંક ઘરમાં હોવી જ જોઈએ તાકી શું છે કે ભાઈ આવું કેઈ નાની મોટી વસ્તુમાં આપણે પેનિક ન થઈએ અને આપણે શું છે કે તરત જ આપણે એલોપેથિક દવાઓ નહી લઈ લેવાની હોય આપણે આ બધી વસ્તુ રસોડામાંથી બી આપણે અમુક બધી વસ્તુઓ મળી જતી હોય તેનાથી પણ આપણે આપણી બધી બીમારીઓ છે આ નાની મોટી જે બી ઈજાઓ છે તેને સાજી કરી શકીએ છે એવું મને લાગે છે.
એકદમ સાચી વાત છે તમારી જે મેં તમને કીધું તેમ મારા દાખલા થી જ કહ છું અને મારા અનુભવ થી જ કહ છું કે મને તો એવું લાગે છે કે પાછું છે ને આપણે જૂના જે આપડા ઘરડા લોકો કરતા હતા ને એજ વસ્તુ કરવા જેવી છે આપડણે છે ને એલોપેથી થોડી બંધ કરી અને આયુર્વેદિક તરફ અને યોગ સ્વાસ્થ્ય જીવન અને સમૃદ્ધ જીવન તરફ જ જવા જેવું છે એટલે ચાલો ખુબ ગમ્યું મને તમારી સાથે વાત કરી તે બદલ ચાલો પાછા મળશું આભાર આવજો